હલો, હા, હા, હવે અવાજ આવે? વાતની કરવા ના આવતો, હવે.
હા, તો તમે ક્યાંક લેપટોપ લેવાનો છે, એવું સાંભળ્યું મેં.
હા, હા, લેબ તો લેવાનો છે, એના માટે જ મેં તમને કોલ કર્યો છે. સર એ માહિતી જોઈ હતી કે, મારે કયું લેપટોપ ખરીદવું? ને કયું લેપટોપ ના ખરીદવું. કારણ કે મને એટલી બધી માહિતી છે ને, લેપટોપ વિશે અને તમે- - કંઈક લેપટોપ યુઝ કરો છો ને?
હા, હું તો લેપટોપ યુઝ કરું જ છું. આ તો મને પણ એવું લાગ્યું કે, એક ફ્રેન્ડે કીધું કે- - તું માહિતી મેળવવા માંગે છે, લેપટોપ વિશે એટલા માટે મેં તને કોલ કર્યો. હલો. અવાજ આવે છે ને મારો? હલો.